બસ કઈ નહી અત્યારે જમવા આવ્યા હતા હમ્મ હા હા જમીન લીધું જમીન નવરા બેઠા હતા
બહુ સારું હું જમવામાં શું નહી તમે અત્યારે
હું
અત્યારે શું જમયુ તમે
બા મગ હતા મગ
હ મગને વાત ને
હા હા
સારું સારું હું જમવાનું સારૂ આવે કે નથી આવતું
હા હા સારું આવશે કોક દી સારું કોક દી ખરાબ
એવું છે હરેશ ભાઈ અત્યારે હું સારું નથી બનાવતા
હા સારું જ બનાવે છે ને
એવું છે
હા હા હરેશભાઈ મેચછે
હા અત્યારે હું ક્યાંક રૂમે જવાનું છું કે હજી વાર
વાર સે તાય વાર શે
હું હજી સંજે ભાઈ ને વાડ જોતા લાગો
હા
હા સ્મિતભાઈ તો અહીંયા શે અત્યારે રૂમે આવ્યા અમારી
હું ભાઈ અમારે શું કેવું હોય ને
એને કઈ દે સારું સારું
જો એ અત્યારે સીસપેક નો કેવા
એને શિક્પેટ લાગે છે કે બેચાર બી
હા એને હ છે તો અત્યાર ગોળો થઈ ગયો
હોવે હોવે એને તો અત્યારે બઉ આમ ખાવાનું બહુ વધી ગયુ બીજું કઈ નથી અને પડ્યો પડ્યો મોબાઈલ વાપરવાણો
ના આમ જાદુભાઈ જોઈએ તો એ ગોરો ગોરો શી કે નઈ
હા એમ તો બુરો બુરો
હા આપડા બે કરતા બુરો છે
હા એ તો બુરો બરો હે
હમ્મ એનામ કારણો છું હું કઈ રીતને
ભાઈ ની શું વાત છે આવવાના છે ક્યારેક આવવાના છે
ભાઈ આઠક વાગે આવશે
તો તો લેવા જવા જોશે કે આવી જાય એમ રી
આવી જાય એની રીતને
એવું છે ને રેલવે સ્ટેશન થી લેવા ની જવા પડે ને
નહી નહી નહી
તો આપડે નગર મયુરભેન મોકલશું
હા હા ઈને જ મોકલાશો ને એ જ ગાડી લઈ ને ગયોશે
હા તો એજ ને એ ગાડી લેમ ગયો તો એજ લેવા જાય ને
હમ હમ અ હરે ભાઈ પંખા બહુ સાજા ભેગા અરેશ ભાઈ પંખા બોવ જાજા ભેગા કર્યા છે અહીંયા
હા હરેશભાઈ કઈક છ હાતેક પંખા મને ક્યારેક ક્યારેક એવું લાગે પંખા જા જા છે. અંયા હુંલું સ્ટોરેજ રૂમ જેવું છે, ને એમાં રાયખાસ
હા હા સ્ટોરેજ રૂમમાં જ છે.
હા કબાટોને જાજો બધું હશે તો
હા હા કબાટું છે, કપડાં છે.
હા. એજ ને અત્યારે એની પણ અંયા જાજી બધી વસ્તુ રાખીશ અરે ભાર્ગવ ક્યાં જાય હા એવું વરસાદને હમાર તો સારું ક્યારે ક્યારે વરસાદ આવે ને એવું છે.
હા.
હા અત્યારે તો હું બે દિવસ સતત ફોન બે દિવસ વરસાદ ચાલુ હતો
હા લગાતાર
હા લગાતાર બે દી ચાલુ રહ્યો હતો હવે અત્યારે તો બન થઈ ગયો શે પાછો
એવું છે.
હા.
મને લાગે છે, તમે બાથરૂમાં ગયડા લાગો છો
ના ઓલે હું ભાર્ગવ ભાઈ ગયોશે ને એટલે એવો અવાજ આવ્યો
એવું છે.
હા.
હમ, હમ
ભાર્ગવ ભાઈ જાય એટલે આપણે જવું પડે નકર તો હું વાઈફાઈ છે, ડિસ્કનેક્ટ થઈ જાય હા એના કારણે આવવું પડેશે
એવું છે તો તેને પકડીને રાખો થોડીક વાર બેઠી જાય
એને તો કીધું હું કે પાચ કરેતો ભાઈ
પહી એને કે થોડીક વાર જાળવી જાય ને કેયારે ખુચી નહી હોય જાય
મેં એ કીધું કે પાંચ મિનિટ જાળવી ગયો તો નો પતી જાય
હા એ તો હાચી વાત પાંચ જ મિનિટ બાકી છે.
હા એજ ને
હમ આખા કોલેજ વાળા બધા આવી ગીયા
હા બધા કોલેજ વાળા આવી ગયા પણ અમુક બી એસ સી વાળા હે ને એને અત્યારે જવાનો ટાઈમ હોય ને પાછો
હા.
હું મેને ટ્રાફિક કેવુંક હતું?
જોરદારો ટ્રાફિક બાફિકને બધી ભવનાથ જવા વાળી બલિક છે.
એજ ને અત્યારે ભાવનાને દાતાર વાર જ પબ્લિક હો અત્યારે હું મસ્ત સંસારોએ બારનો ને અત્યારે વ્યુ હારો આવે
હા.
ફોટા પાડવાનું ફોટી સૂટ ને બધી અત્યારે કરે ને બધાએ
હા, હા
એજ ને અત્યારે એ વધારે જોવા જેવું હોયને મજા આવે હો
હા આમ વ્યુ જોઈને બધા વધારે પુગે ને
હા એજ ને
હમ.
બધા અત્યારે એક સ્ટોરીને એક રેલની વાહન જાતા હોય
હા, હા
સોશિયલ મીડિયા ઉપરને એ બધા એવું છે, ભાઈ અવે તો આમાં સોશિયલ મીડિયા વાળા થઈ ગયા બધા એ લોકો
સાચી વાત છે આમ આમ જોયએ તો બધા સોશિયલ મીડિયા માં જ બધા પડેલાડસ આપડ હમ તો હું તમને શું કહ અહીંયા હરેશ ભાઈ કબાટુંને ભંગારું બહુ રાખ્યું વેચી આવીશું આપડે
હા એવું હોય આપે હસબેડ પૂછી ને એક વાર લેતા જ ને
અરે જ ભાઈને પૂછવું ને થોડુંકું યાર
હા હરેશ ભાઈ ઘર ના માણસ છે એવું ક્યાં હશે
એમ કરશે
હા એક વાર એવું હોય તો મને કોલ કજે ને આપડે લેતા જ હું ગાડીમાં
હા બીજું કઈ નઈ માવ પાણી ન થાય સિગરેટ બિગરેટ ન
અરેસ ભાઈને ખબર પડે તોઈ ન કે બીજા ને ખબર પડે ને તો બીજા જઈ દુઃખ કરે
ઈ હાચી વાત છે
હરેશ ભાઈ આ બધા ને લઈ જવા દે અમને લઈ જવા દેતા
હા
હમ અત્યારે અમે વાત સા કે આપણો પાવેશ છે ને
હા
એ રૂમ ગ તેસ હા ભાવેશ પીટીસી કર
હા હ ઈ પણ રૂમ કધસ
હા એ કઈ મને કતો હો કે એક જગ્યાએ રૂમ જેડે છે કે આઠસો રૂપિયા નું હે
હમ
એટલે એ પાંચ હજાર ફી ભરવાની પણ પાંચ છ જણા થઈ જાય ને તો હજાર ને ચજાય એવી રીતે નાચમાં આવે
હા એટલે ખાલી રૂમ જ ને
હ કે નેછ
ખાલી રૂમ જ આપતા હશે ને જમવાનું તો નહીિ
જમવાનું એ પછી સામે ઓલું એગ્રીિકલ્ચર હય ને
હા હા
ત્યાંથી જમવાનું પ્લાન કરે છે એ કીધું કે બાવીસો રૂપિયા ભરવાના ભર મહિનાના
હમ એલે બહ એ તો બહુ સારું જ કેહેવાયને બી
હા ચૌણ હજાર મ તો મહિ પતી
હા
અને બે ટાઈમ જમવાનું રેવાનું હારું
હમ સારી સુ સુવિધા મળી જાય એમને
હા હવે એ તો એના મનની વાત છે ભાઈ જવું ન જવું તો એનું જોવાનું છે ને
હમ અરીશભાઈ ને તમને ફાવીશ કે
હા આપડે તો ફાવે જ ને આપડે તો અહં જમવાનું હોય જ બાકી રેવાનો તો આપડે થોડોક ટાઈમ હોય
હા રાતના સુવા માટે આવવું પડે હ
હા શું અમારે આવી એવું હોય
હમ
ક્યારેક ક્યારેક બાણ હોય જ જમવા ન મેળ તો
હા
બીજું તો શું હ જમવું પડે તો જમવું જ પડે હવે
હા હા એ તો જમવ પડે એ જમવું જ પડે બાકી જમાવા વગર તો કઈ થાય જ નહી
હા એ
હમ
એમાં થોડોક ટાઈમ થઇ જાય પૂરવે એલા હાલે આપડે
હા
અત્યારે એક મહિના જ ગાઢવાનું છે એક મહિના પછી ડ્યુટી તો પૂરી થઈ જાય પછી તો ઘેરવાઈ જું
હા હા તમે ઘરે વહી જશો ને અમારે તો વારદા જ છે
હા તમારે હજી થોડીક વાર લાગશે
હમ હ
મારે તો બસ ું એક મહિનો હ આ મહિનો પૂરો થઈ ગયા જુલાઈ એટલે બસ પૂરું
હા
પછી જોક ઘ ર
સીધા ડ્યુટી કરશો કે બીજી કઈ કે બીજું ક કરશેો
હવે બી જગ્યા કો બીજી ગ ન બીજો શહેર
હમ હા હા બધા નવા નવા માણસો મળી જ દુસ્ત મળાય
હા
એ ધવલભાઈ શું કરે છે કઈ ખબર ની વાાવડ નહી કઈ
ધવલભાઈ ઘેરે છે ધવલભાઈ પપ નો ધંધો હચન બે ગયા છે
એવું છે
હા મને ક કે કહ એ કે આપણે આ જ વસ્તુ કરીશ હવે એના જોબમાં ઇન્ટરેસ્ટ નથી એવું છે
હમ
મેં તો કીધું હતું હું ક એટલો ભાઈ ને તો હવે જોબ કરી જ લેવાય ને તો કે નહી ભાઈ કે હવે જોબ નથી કરી
ઓહ તોવડું બધી ભયણો ખોટો
હા એજ ને મે એજ કીધું કે એટલું તો એતું ને ભ ભણાય ગ બાકી જોબ
હમ
તો આપડા થી વધારે કઈ કેહેવાય નહી એને
હા હા આપડે પાસે આપડે કઈ ક દ એને ખોટું લાગી જાય
હા એજ ને બસ આપે એને કઈક વધારે ક દઈએ તો ખોટું લાગી જય એને
હમ
રાહુલભાઈ અત્યારે હ
અ છત્રી બત્રી નો વેપાર જોરદાર થાય છે
એવું છે તો તમે જોજ છત સારી હોય તો આપડે લતાવીએ
હા હા છત્રી જોઈએ છે અલી એક લાલ પીડા મસ્ત કલર કલર ની છે મોટી બધી
તો પુસો ની કેટલાક ની છે આપડે રાયણા હોયું હોય તો
રાય નાખશું તો એ બી જશે તો
હા તો એવું હોય તો આપડે એક ટાઈ ટાઈમ થોડોક લે ને પ જાય એવું બીું તં
હા એક દિ વર આપડે કાકર કાલ પરમ દિવસે જાય બધા ભેગા થઈને
હા બધ એક એક સાથેં કોર્ટને લઈ લઈએ બધને જરૂરિયાત પ્રમાણે
હા
એટલે વાંધ તો ન ના આવે ને કો છેલ્લે
હમ આમ કામ પણ આવે અને મજા પણ આવી જાય
હા એ જ ને
કોઈને આમ લબડવું પડે નહી ક્યાં મને છત્રી આપ છત
રૂમમાં એક છત્રી ને આઠ જણા છે હ એક છત્રી માં પી બધું પડે
હા એક કે મુું લઈ જમ બીજો કે મુું લઈ જાય
હા એ ક્યારેક ક્યારેક જવું હોય એટલે પ એમાં બાજવા થાય
હા
એટલે આમાં એ વસ્તુ છે અત્યારે તો
એવું છે
જોુઓ થોડોક ટાઈમ જોઈએ પછી આપડે એવું હોય તો કાલ લઈ આવીએ આમે કાલ નનેવરાત છે
હા હા કાલે જાય કાક ફરવા બરવા
હા ફરતાય આવીજે અને આપડે જે જે વસ્તુ ઘટે એ પછી લેતા આવીએ
હમ
હ છત્રીસ રેકો છે એવી રીતના કઈક લઈ આવીએ ને પેલે એવું હશે તો એક ગાડીનો મેળ કરી લઉ હ એક ગાડી તો છે આપડી પાસે
હા હા એક ગાડી બીજી મયુર દોસ્તો રહેશે નેથી લઈ લેશું
હા એવું હોય તો મ ના દોતાર પા લઈ લ મને કેહવયને કઈક કરો નહીં
હા
એટલે એ તો કરાવી દેશ અમેયાઈ એને લેતા જ હું મે
હા હા એને થો લેતા જશે મજા આવશે રખાડવાની
હા તો સારું ચાલો ક એવું હોય તો કાલે તમે આવો ત્યારે કોલ કરજો ને
હા હા હલો હા હલો રહો